હા બોલો
હા બોલ
થઈ ગયો ચા નાસ્તા
ના ના બાકી છે આ તો હે
તો ક્યારે કરવાનું
થોડી વાર વાત કરીને કરું
બરાબર
તારે થઇ ગયો?
ના હવે કરીશ.
કેમ?
અરે કામ આઈ ગયું એટલે પછી બેસી ગઈ પાછી.
અચ્છા. શું કામ આયુ?
માર મારા એક ફ્રેન્ડનો ફોન આયો એટલે.
અચ્છા. કયા ફ્રેન્ડનો?
છે એ તો બધું થોડી કહી દેવાનું હોય અહિયાં કોલ પર.
હા બરોબર. તો પછી કરું તાર કેજે.
સારું.
હા. શું ચા નાસ્તામાં શું શું ગણતરી છે?
જો ચામાં તો આપડે ગ્રીન ટી. અને નાસ્તામાં હજી જોઈશું કઈક ગરમ બનાઈને ખઈશ.
સરસ. ગાબડા બાબડા કંઈક કરજે.
ના એમાં બહુ ટાઈમ લાગે ને અત્યારે બનાવાનો કંટાળો આવે છે મન
અચ્છા.
આવા વરસાદના વાતાવરણમાં મને ખાલી બેસી રહેવાનું ને, સુઈ રહેવાનું ગમે. બસ ખાલી ગરમ ગરમ ખાવાનું ને, ગરમ ગરમ કઈક પીવાનું મળી જાય તો.
બરોબર.
ઈચ્છા તો હતી કે સૂપ બનાવીને પીવું, પણ સૂપ બનાવાનો કંટાળો આવે છે.
હા એમાં ટાઈમ બહુ લાગી જાય.
એટલે જ.
બાકી વરસાદ મસ્ત છે હો.
બહુ મસ્ત છે.
તમારી બાજુ કેવો છે?
મસ
અને પાણી બાણી ભરાયુ છે કે નહીં?
ભરાયું છે ન.
ઘરમાં ત નહીં આયો ને?
ના અમે બીજા માળે રહીએ ના આવે. પૂર નહીં આયું કે છેક હુધી આઈ જાય.
હમ બરોબર. હારું કેહેવાય. નીચેવાળા બિચારા ટેન્શનમાં જીવતા હશો.
ના ના એ અમારે કેવું છે બારની સાઈડ થોડ ઢાળવાળું છે ને તો પેલી બાજુ ગટર છે બીજી સાઈડ તો ફ્લેટની સામેની સાઈડ તો ત્યાં બધું પાણી જતું રહે. આ બાજુ ઓછું આવે પણ આવે ખરી. એ છલકાય ને વધારે પાણી ભરાઈ જાય તો એ છલકાય ને તો ગેટ સુધી આવે દરવાજા સુધ
અચ્છા. એટલે તમે જે પાણી અહીંયાથી ગટરમાં મોકલો એક ટાઈમ ઈમ એવો આવે કે એ પાણી ગટર તમને પાછું રિટર્ન ગિફ્ટમાં આપ. એવું જ ન?
હા હા સેમ. ઓગણીસ વીસનો ફરક છે ખાલી.
કઈ બાબતે?
અમે ચોખ્ખું પાણી આપીએ, એ ગંદુ પાણી આપે બીજું કઈ નઈ.
હમ પણ કચરોએ તમે જ્યાં રો છો એ લોકો જ કરતા હશે ને?
હા પણ એ રોજ વળઈ જાય સાફ કરાવે છે જબરજસ્તી એટલે.
હમ હમ એટલે પબ્લિક જે બધો કચરો અંદર નાખતું હશે.
હમ
એકશો તમને રિટર્ન ગિફ્ટમાં મળી જાય
હમ આ કેવું છે વરસાદ હા વરસાદ નું કેવું છે આપડે એવું કે અમુક એ કે કે સમય સમયસર દરિયાને મળવા જતું રહેવું જોઈએ ન તો દરિયો આપણને મળવા આઈ જાય
અચ્છા
એટલા બધા પાણી ભરાય છે.
હ જેમ કોરોના મમ યાદ હોય તો બધા બધા અત્યાર સુધી બોહ પેલી પ્લાસ્ટિકની થેલીઓ વાપરતા હતા.
હમ
બોહ યુઝ કરતા હતા.
હા
અને ઈ જ પ્લાસ્ટિકની થેલી કોરોના ટાઇ કોરોનાના ટાઈમમાં બધા લોકો બધા લોકોને પ્લાસ્ટિકની થેલીમાં લપેટી નાખતા હતા.
હા હ
ખબર છે.
હા જોયુ તું
એના પછી તો પ્લાસ્ટિકની થેલીનો યુઝેજ મેં પોતે ઓછો કરી દીધો હતો.
હું પણ નહી યુઝ કરતી હું કાપડ ની થેલી યુઝ કરુ છુ.
હમ્મ હું તો કાચની બોટલ યે યુઝ કરુ છુ.
હુ પણ
હા કાચની બોટ ટ્ટલ અહિયા ભરીને મૂકીતી માટલાનું પાણી ભરીને મૂક્યું તું મેં કાલ રાત્રે ને વરસાદ એ એટલો છે ઠંડક એટલી છે કે એકદમ ઠંડી ઠંડી થઈ ગઈ બોટલનું પાણી બધું
ને માણસો ઠંડા થઈ જાય છે.
હા
અનુભવેશે
હા
હમ્મ
બોલ
બસ આ વરસાદ જોઉ છુ.
કેટલો જોઈશ વરસાદના
વરસાદ ને જેટલો જોયો એટલો ઓછો હ
કોઈ દિવસ વરસાદ તમને જોઈ જશેતો
એની ઈચ્છા દર વખતે પછી મારુ ના ચાલે
કોઈક વાર ભગવાન નું ચલાવવું પડે કેમ
હમ્મ આમ તો ભગવાનું જ બધું ચાલે છે પણ આ તો કોક દિવસ હોય હવે પાપનો ઘડો ભરાય.
પછી છલકાય.
હમ્મ થયા કરે હવે બધુ
જિંદગી છે હે આનુંજ નામ જિંદગી
આનુંજ નામ જિંદગી. પરીક્ષણોને એ બધું તો આવતું જ હોય હવે
હાસ તો
છે ના આવું જોઈએ ખાવા ટાઈમે તમને ખબર પડે કે કોણ તમારું છે કોણ નહી.
હમ સાચી વાત છે.
હમ
હ બસ આ લખું છુ. પત્તું જ નથી ગમે એટલું લુ એજ કઉ છું પત તું જ નથી હજી સત સત્તર પેજ છે ને એમાંથી અગિયાર નું પેજ લખું હ સત્તર પેજ છે એમાંથી હું હજી લખું છું અગિયાર નું અલી છો પેજ બાકી.
છ પેજ અજ બાકી રહ્યા
હા.
હમ્મ બસ તો તમ પતી જશે.
પતિ તો જવું જોઈએ પણ હું લખીશ તો પતશે ને
તો લાખને
લખું જ છું.
તું કેશ પતું નહીં.
લખું છું તોય નહી પતું
પણ તું આમ કહે શકાય લખીશ તો આ પતશે જ ને
એટલે તો લખું છું.
તો આમ કે છે લખીશ તો ને
એટલે તો લખું છું.
હા લખ લખ
તાર નથી લખવાનું કશું
લખવાનું વરસાદ જોઈને ઊભો થઉ પછી લખવાનું
ધીમે ધેવું એટલો વધે છે ને
મજા આવી જાય.
હ અમાર નાવા જઉ છે.
વરસાદમાં નહી લે જા
નાવુ જ છે પણ આ પાણી બહુ ઠંડુ છે.
તું પોતે ગઈ કાલ ઠંડી થઈ ગઈ હતી ને કેમ વરસાદમાં પલડી તીન
એ તો થોડી તો ઠંડી લાગે ને ઠંડુ પાણી હોય એટલે
એ થોડી ઘણી ઠંડી લાગે પણ પછી એ થોડી ઠંડીમાંથી વધારે ઠંડી ચડી જતાં વાર નહીં લાગે.
ચાલે એટલું તો હવે
ગરમ પાણીથી નહીં લેવાનુ એવું છે.
હા.
સારું કહેવાય.
હાસ તો
વરસાદ પણ લિટરલી ધીમે ધીમે વધશ
હ હ અંધારું થતું જાય છે વરસાદ વધતો જ જાય છે. અંધારું થવાનો ટાઈમ પણ ન થી આ સમય પણ નથી કે અંધારું થાય પણ આ વરસાદ ના લીધે
હા વરસાદના લીધે એવા થયા કરે બધું
શું કરે હે ના રે ના મન તો વરસાદ હેરાન નહી કરતો હ
હા આપણને નહી કરતો પણ જેમને કરે છે એ બિચાર એમનો ઘર ગાડી બધુંયે ધોવાઈ ગયું છે ચલન ઘર ચાલ ગાડી નઈ વાર સાઈડમાં મૂકો પણ ઘરમાં બેસી ગયું છે ને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ લોકો આ ગટર બટરમાં બેસી જાય ખાડામાં પડે છે વાગે છે હા પગ તૂટે છે માથું ફૂટે છે મરી જાય છે. ગટરમાં બેસી જાય છે એવું થાય છે.
જેનું ઘર નહી હોય એ લોકો શું કરતા હશે અત્યારે
દરેક બહુ ખરાબ સિચ્યુએશન થઈ જાય ચાલ જે ઝૂપડપટ્ટી બાંધી હશે પવન એટલો છે. અને એ લોકો એવું તો છે નનેં કે બહુ કંઈક પાકા રોડ પર મકાન બાંધવાના હોય કંઈક જમીન પર જ બાંધ બરાબર પાણી વરસ સાદના લીધે છે ને એ જમીન પોહચી પડી જાય
હા
પછી એમના ઘરમાં પાણી પહેસા એ લોકો એવું તો છે નહીં ને નીચે બરાબર સિમેન્ટ નાખશે કપચી નાખશે રીતી નાખશે કાડાા પ્લાસ્ટર કરશે ટાઇલ્સ બેસાડશે એવું તો હશે ને
હમ્મ
એટલા બધું પાણી એમના ઘરમાં જતું રહે પણ અંદરનું એમનું જે સ્ટ્રક્ચર હોય એ આખું હલી જાય કેમ કે એ લોકો ખબર હોય ને તો માટીથી જ ઘર બનાવતા હોય છે.
હા કા તો પતરાથી
હે
કા તો પત્રરાથી
એલે એટલે પતરા ઉપર નાખ્યા
ના ના આજુબાજુ પણ દિવાલ ની જગ્યાએ પતરા થી કર ખબર
હમ હા એવું હોય છે અને પાછું એની પરય પેલું આપણે પ્લાસ્ટિક નાખી દે છે.
હા. અ તમને ખબર અહિયાં એ છે કે બિલ્ડિંગ બનવાનું ચાલુ હોય છે. ત્યાં રોડ ત્યાંથી રોડ ચાલુ કરી દીધો બધે ખોદ્યું છે પણ ત્યાં એ બિલ્ડિંગ બનાવે છે ને જે એ લોકો જે બનાવા વાળા છે. એ લોકો રહેે ને ત્યાં એ લોકો ત્યાં એવી રીતે પતરા વાળું જ બધું બનાવ્યું ત્યાં રહેવા ખાવા જીવાનું એ લોકો નુ
ખાઈટલા બસો અહીયાંયાથી છ મહિના માન કામ એમનું પતી જશે તો છ મહિના પછી એ લોકો પત ઉઠાવીને બીજી જગ્યાએ બાદ દેશે કેમ કેમનું એક જગ્યાએ રહેવાનું ફિક્સ હોય નને
બરાબર
હમ્મ બોલશો કે તું?
હય નને બસ ચાલ મૂકવો હવે બીજો ફોન આવે છ.
ઓકે ઓકે હા ચાલો બાય
બાય